હલો
હેલો હેલો બસ બેઠા છો તમે શું કરો
બસ બેઠા છો.
ગરમી કેવી પડે.
ગરમી તો બઉ પડે છે.
વરસાદ આવ્યો નથી.
હા વરસાદ નથી આયા.
હવે તો વરસાદની જરૂરત છે, એટલી બધી ગરમી પડે છે, ને
હા
હવે આવો જ જોઈએ, પણ એટલો બધો આયો નથી, એક દિવસ આવ્યો હતો, બસ હવે
હું
હું વરસાદ આવે તો થોડું ઠંડક થાય બાકી તો,
હા
કુલર ને એસીમાં રહી રહીને ને બાજુ શરીર ખરાબ થઇ જાય.
હા ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તો આપણા દેશના બધા ખેડૂત વરસાદ ઉપર આધાર રહેશે.
હા એટલે જ ને જો વરસાદ આવે તો ખેડૂતો ને પછી શું. ખેતી કરે એમને મળે તો આપણને પણ મળે કે આપણને શું મળશે પછી.
ખુબ સારી થાય વરસાદ સારો આવે છે, તો ખેતી ખુબ સારી થાય છે.
હા એજ ને વરસાદ સારો આવે તો ખેતી સારી થાય. તો એમને ઉત્પાદન મળે ખેડૂતોને, સારું એવું ઉત્પાદન મળે તો બીજાને પણ ધંધો રોજગાર ચાલે એમ,
સાચી વાત કઈ.
એટલે મેન ખેડૂતો ઉપર જ નિર્ભર છે. બધી વસ્તુ પછી શું મોંઘી થઇ જાય. હેલો
તો વરસાદ ધરતી પર થાય એટલો થાવા જાય ત્યારે.
હા હા આવે છે.
હા
બોલો.
હોય વરસાદ ધરતી પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે.
હું એજ ને એ કુદરતને દેન છે, એ કોઈના ઉપર નિર્ભર નથી કુદરતને જ કરિશ્મા જ વરસાદ આવો, કેટલો આવો કેટલો નથી આવવો.
વગર વરસાદ બરસાત વગર પૃથ્વી પર, જીવન શક્ય નથી.
હા એજ ને વરસાદ વગર પછી પાણીનો અભાવ થાય છે, અત્યારે પણ દુષ્કાળ પડે છે, ત્રણ ચાર દિવસે એક વખત પાણી આવે છે. તો ધીરે ધીરે પછી એક. પાણી પીવાનું આપડે તો અહિયાં અયાથી લાવી દઈએ પશુ પ્રાણી કેવી રીતે લાવે પાણી બધું,
હા જો રીતે માનવ માટે શ્વાસ જરૂરી છે, ને એ રીતે ધરતી પર વરસાદ જરૂરી છે,
હા એ જ ને. આપણેે શ્વાસ લીધા વગર ના જીવી શકીએ, એટલે પાણી વગર તો ધરતી પણ કેવી રીતે રહી શકે.
હું
ના ખેતી થાય. ના પ્રાણી પશુ બધા પ્યાસા મારીને મરી જાય, બધા
હા વરસાદ આવે ત્યારે ધરતી લીલીછમ
હેલો. હેલો. હેલો.
હેલો.
હા વરસાદ આવે ત્યારે ધરતી હરીભરીને લીલીચમ થઈ જાય છે.
હા હરિયાલી હરિયાલી થાય છે અને હરિયાલી.
હ એ હરિયાળી થી પછી. હા એ હરિયાલી થી શું આપણને પણ. ફાયદો થાય છે અને પશુ પ્રાણીને પણ ફાયદો થાય છે એમને પણ જમવાનું મળી રહે. તો એમને પણ જમવાનું મળે તો એ પણ વધારે દૂધ આપે. તો એ બધું ખેડૂતો ઉપર નિર્ભર છે જો ખેડૂત આગળ વધશે તો. પાછળ બધા માનવી પણ આગળ વધશે.
હા સાચી વાત છે.
હા એ્ને એલ્ બરસાદ આવું. બહ જરૂરી છે આ સમયે તો શું બધા ખેડૂતો ખેતી કરતા હોય છે. એટલે આ સમયે તો આવો. બહ જરૂરી છે એટલે એમને જે બિચારા ખર્ચો કર્યો હોય. ગમે ત્યાંથી આ બાજુથી આ બાજુથી લાઈને તો એ લોકોને કશું મળે. અનાજ પેદા થાય એ લોકો એમનું જ મોટો આધાર હોય છે જીવનનો.
હા સાચી વાત અને વરસાદથી પર્યાવરણ અને વાતાવરણ. શુદ્ધ અને સ્વચ્છ થાય છે.
હા એજ ને વાતાવરણમાં પણ શુદ્ધ થાય છે શુદ્ધ હવા મળે છે.
સર્વદમ વર્ષ વર્ષા આવે છે ને તો ધરતીમાં આવવાની સુગંધ. અ બધા ન ગમે છે.
હા એજ ને વરસાદ ની સુગંધ થી આખી. મતલબ ધરતી છે ને વાતાવરણ એ સુગંધમય બની જાય છે.
હા હા નાના બાળકો. વરસાદમાં રમવા નીકળી જાય છે.
હા નાના છોકરા હોય એમને આપડે કેટલું જ ના પાડીએ પણ વરસાદ આવે એટલે ખુબ રાજી થઇ જાય છે. એ પણ બાળ રમવા માટે જતા રહે છે. છત્રી ઉઢે છે લોકો રેનકોટ પહેરે છે. નાના છોકરાઓ તો બાળકો શું પાણીમાં. પાણીમાં રમીને છબછબયા કરતા હોય છે નાના છોકરા એમને બહુ મજા આવે છે.
હા. હા કોઈ કાગજની આંડી ધરાવે છેને કોઈ વરસાદ ના ગીત ગાવે છે. બઉુ મજા કરે છે.
હ અમે પણ પેલા નાના હતા ત્યારે કાવસ ની હોડી બનાવતા. અને પાણીમાં તેરવતા અને નાવતા બધા. ફ્રેન્ડો બધા ભેગા થઈને બહુ મજા કરતા વરસાદમાં. વરસાદનોો આનંદ એક અનેરો આનંદ હોય છે.
હા અને ગરમા ગરમ ભજીયા અને ચા નો આનંદ આવે છે વરસાદમાં.
હા. વરસાદમાં ગરમ ગરમ ભજીયા મળી જાય તો બસ બસ બીજું કશું જુવે જ ના. બાળકો તો. નાના બાળકો એટલે વરસાદ ના નવા નવા ગીત પણ ગાતા હોય છે.
હા વરસાદ પણ આપણા જીવન માટે બહુ જરૂરી થઇ ગયો છે.
હા વરસાદ પણ આપણા જીવનમાં બહુ જરૂરી થઈ ગયો છે. બાળકો સ્કૂલ જાય જય્યારે છત્રી લઈને જતા હોય ને ત્યારે વરસાદ ના આવે. અને જયાર છત્રી ઘેર ભૂલી જાય ને ત્યારે વરસાદ અવશ્ય આવતો હોય. ત્યારે બાળકો એ બધ વરસાદને શું નામ આપેલું લુચો વરસાદ. કે અમે જય્યારે છત્રીસ. લઈનેઈી ત્યારે તો તું નથી આવતો અને પછી આવે છે એટલે તું અમને પલાળે છે.
હા સાચી વાત પીવાનું પાણી અને ઉદ્યોગ અને પર્યાવરણ. બધું વરસાદ પર આધાર છે.
હા એજ ને આપણે પીવાનું યોગ્ય પાણી પણ મળી રહે છે. ટાઈમો ટાઈમ પાણી પણ આવે છે, ખેતી કરવા માટે એ લોકો ખેડૂતોને પાણી વાસ નિરાશ નથી થવું પડતું ના કે પછી કેટલા પણ આપડે બોર બનાય હોને તો પાણી વરસે સાદ જ ના હોય તો પછી બોર પણ ફેલ થઈ જાય
હા સાચી વાત વરસાદ થી વાતાવરણ બહુ સરસ અને સ્વસ્્થ થાય થઈ ગયો છે
હા રમણમય થઇ જાય છે. વરસાદથી વાતાવરણ એ કુદરત ની સૌંદર્ય અને કુદરત ન કરિશ્મા તો કોઈ અલગ જ હોય છે
હા સાચી વાત અને ગરમી કમ થઇ જાય છે
હા ગરમી બહ ઓછી થઇ જાય વરસાદ આપડે કેટલું પણ એસી કુલર પંખા ચલાવો પણ જય્યારે કુદરતનોો વરસાદ આવે ને ત્યારે જ અસલી ઠંડક થાય બાકી તો આપડણે જાણો કે બે એસી મુકાવું ત્રણ એસી મુકાવો તો એના થી કોઈ ટેમ્પરેચર માં ફરક ના પડે એ તો થોડી વાર આપણે આનંદ લઈ શકીએ પણ બહારની ગરમી ઓછી થોડી ના થાય
સાચી વાત અને ઘરકર પણ અને વરસાદ જદા પડે તો ગાોમાં પાણી ભરાઈ જાય ગાવો અને શહેરોમાં
હા એજ ને વરસાદ એમાં શું? જયારે માપ ન થાય એટલા સુધી તો કશું નહીને વધારે જયારે વરસાદ થાય ત્યારે શું જગ્યા જગ્યા ગામમાં હા શહેરોમાં બધે પાણી ભરાઈ જાય એટલે છોકરાને શું સ્કૂલ જમાં તકલીફ પડે આપડે બહાર આવી જઈ શકીએ નહી. હમ એ પૂર ન જો વધારે વરસાદ હોય તો પૂરની આપત્તિ સર્જાઈ જાય
હા રાસ્તા બંધ થાય જાય એમ બઉુ
હ હ રસ્તા બંધ થઈ જાય અને જે મજૂરી કરતા હોય એ લોકો માટે બહુ તકલીફ પડે એમ
ઠીક છે સારું
સારું